હ કેમ છો બધા મજામાંને
હા ભાઈ જય શ્રી કૃષ્ણ મજામાં તમે કેમ છો
હ હા હમણાં તો ચોમાસાની ઋતુ આવ્યો છે એટલે ફરવા ફરવાનું તો ઘણું બધું હશે ને
હા ભાઈ અમ ચોમાસાની ઋતુ રહી છે તમને ખબર જ છે કે આપણા વલસાડમાં સોવથી નજીક આવી રહ્યું છે સાપુતારા અને બલસન હિલ તો ગુજરાતમાં સૌથી ફેમસ હોય તો આ જગ્યા તો આ જગ્યા પર ઘણા બધા લોકો આવે છે તો આપણે પણ ફરવા જવું જ જોઈએ કારણ કે હિલ સ્ટેશન છે અને વરસાદ આવે છે તો ત્યાં વરસાદને કારણે ત્યાં ઘણા બધા મોટા મોટા ધોધો પડે છે તો ત્યાં જને લોકો આનંદ મેળવે છે ધોધમાં નાહી છે તને ત્યાં જઈને મેગી બનાવીને ખાવાની તો કોઈ અલગ જ પ્રકારની મજા હોય છે અને ત્યાં સાપુતાની સૌથી ફેમસ જે ચોકલેટ છે તે તો બા ઘણા બધા લોકો ખાવાનું ફેમસ કરે છે અને પોતાના ઘર માટે પણ લાવે છે તો તમારે પણ મુલાકાત લેવી જ જોઈએ અને તમને ખબર જ છે કે આપણા ગુજરાતમાં સૌથી પ્રસિદ્ધ હોય તો શ્રી કૃષ્ણ ભગવાનજી નું મંદિર જે દ્વારકામાં આવેલું છે તો દ્વારકા જવામાં તો કેટલીક મજા આવે છે અને દ્વારકામાં ઘણો મોટો વિષાડ દરિયો છે જે ભૂરા રંગનો છે અને તમને ખબર જ હશે કે પહેલાના જ જે દ્વારકા હતી તે સમુદ્રમાં સમાઈ ગઈ હતી તો લોકોને આના વિશે ડાઉટ હતો કે આ સાચી ઘટના છે કે પછી અફવા છે પણ વૈજ્ઞાનિકોએ એને સુઈધ્યું છે અને વૈજ્ઞાનિકોએ નીચે જવાનું પણ બનાવ્યું છે તો આજકાલના જમાનામાં લોકો સબમેરીનમાં જઈને પણ ત્યાંની મુલાકાત લઈ છે અને દ્વારકામાં સૌથી ફેમસ છે તો તમને ખબર ત્યાનું છાસ અને સમોસા મળેતે જઈને તંની મુલાકાત લેવી જોઈએ કારણ કે દ્વારકામાં જઈને એટલું બધું શાંતિ મળે છે છે અને ત્યાં દ્વારકાની નજીક જ આવેલું છે બેટદ્વારકા તો ત્યાંની પણ આપણે મુલાકાત લેવી જોઈએ. જોઈએ તમે આવી કશે જગ્યા પર ફરવા ગયા છો??
હા. હા અમે અનેક જગ્યા પર ફરવા ગયા છીએ પહેલાં તો અમે સોમનાથ ગયા હતા ત્યાં ખુબ જ સ સારું એવું છે ભગવાન શિવનુ છે ત્યાં અનેક વાર તેને મંદિરને તોડવાની પ્રયત્ન કરવામાં આવ્યો પણ તે મંદિર જ રહ્યું અને જેના કારણે તે ખૂબ પ્રસિદ્ધ મંદિર છે. આ ત્યાંનો દરિયો ખુબ જ ચોખો છે અને ત્યાં હરવા ફરવા લાયક ખુબ જ સારી જગ્યા છે. આજે હું ગુજરાતના અનેક ફરવા સ્થળ વિશે થોડુંક ગુજરાતની સંસ્કૃતિ, ઇતિહાસ, પ્રકૃતિ અને આધ્યાત્મિક આ્યાત્મિક સમૃદ્ધ રાજ્ય છે. અહીં દર વર્ષે લાખો દેશી દેશી દેશી અને વિદેશી પ્રવાસીઓ મુલાકાત લેવા આવે છે. ગુજરાતમાં એવા અનેક સ્થળો છે પોતાની વિશેષતા બર્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જે સરદાર વલ્લભભાઈ પટેલે સમર્પિત છે અહીં વે વેલી ઓફ ફ્લાવર જંગલ સફારી અને અન્ય આકર્ષણ સ્થળો છે. પહે દ્વારકા ભગવાન શ્રી શ્રીકૃષ્ણ નગરી છે. ત્યાં દ્વારકાધીશ મંદિર સમગ્ર દેશનું મહત્વ તીર્થધામ છે દ્વારકાધીશ ન તો ખુબ જ સારું એવા ફરવા ફરવાની છે દ્વારકાધીશ ત્યાં ખાવાનું અને પીવાનું ખુબ જ સારું મળે છે અને ફરવાનું અને રહેવાનું પણ ખુબ સસ્તું છે હજાર પાંચસો રૂપિયામાં તો એવા રૂમ પણ મળી જાય. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન એશિયાઈ સિંહોનો એકમાત્ર કુદરતી નિવાસ સ્થાન. અહી વન્યજીવ સફારીનો અનોખો અનુભવ છે. કચ્છ નું રણ સફેદ રણ માં ઘણી બધી પ્રવૃતિઓ થાય છે. જેમ કે ઉત્તરાયણ દરમિયાન તેમાં કાઈટ ઉત્સવ પણ થાય છે અને તે ખૂબ જરૂરી છે કે પતંગ ચગાવવામાં ખુબ મજા આવે અને અન્ય બધું કરવામાં પણ મજા આવે. કુદરતી નિવાસ સ્થાન અહી સફારી અને અનુભવ મળે છે. ગુજરાત એક એક માત્ર હિલ સ્ટેશન સાપુતારા અહી હરિયાળી ચોડ અને બોટિંગ સુંદર વાતાવરણ કે હવામાંથી નીચે કુવાનું પણ પેલું હોય છે અને તે ખૂબ જ જરૂરી હોય છે પછી અનેક સ્થળો ગુજરાતમાં છે.
હા ભાઈ સાચી વાત તમે કીધું આ બધી વિશે તો ગુજરાતમાં તમને ખબર છે કે ગિરનાર ગિરનાર એ ગુજરાત ના જુનાગઢ માં આવેલું હિમાલયથી પણ પ્રાચીન પવિત્ર અને રહસ્યમય તીર્થસ્થાન છે. તે લગભગ પચીસ કરોડ વર્ષ જૂનું અને ગુજરાતનુ સૌથી ઊંચું પર્વત છે. હિન્દુ અને જૈન ધર્મમાં તેનું અનોખું પ્રેણાયિક અને ઐતિહાસિક મહત્વ છે. તમને ખબર જ છે કે ગિરનારમાં કેટલા મોટા પહાડ છે ગિરનારમાં ગિરનારને રેવત ગીર તરીકે પણ ઓળખવામાં આવે છે મહાભારતના સમયમાં શ્રીકૃષ્ણ મથુરા ચોડીને અહીં પાંડવોની નવી નગરી દ્વારકા વસાવી હતી જેને લોક જેનો ઉલ્લેખ રહેશક પર્વત તરીકે પરણામે છે તમને ખબર જ છે કે ગિરનાર તે અંદાજે નવ હજાર નવસો નવાણું પગટ્યા છે અહીં ઉકળ જવા માટે અંબાજી રોપ વે પણ છે જેની સુવિધા લોકો જેની સુવિધા લોકો મનાવી જ છે પણ આપણે ચાલું ચાલીને જોવું જે ખૂબ મજા આવે છે અને તમને ખબર જ કે ગુજરાતમાં બીજું ફેમસ એવું છે તો વલસાડ ન તિ્ઠલ દરિયો ત્યાં બ નું મંદિર આવેલું છે અને સમ મંદિર છે જ્યાં મસ્ત બીચ પર હરવા ફરવાની લોકોને ખુબ મજા આવે છે જ્યાં હલકો હલકો પવાન આવ રહે છે અને મસ્ત સમુદ્ર છે અને તેની નજીક આવેલું છે પાણી હિલ સ્ટેશન હિલ સ્ટેશન ના ઉપર ભગવાનજી નું મંદિર છે.. પાનીરાના પણ લગભગ અ હજાર થી પંદરસો પગાઠિયા હશે. તો લોકો ઘણા બધા દૂર દૂરથી ત્યાં ફરવા આવે છે અને ત્યાંની મુલાકાત લે છે. પાનેરા પહેલા શિવજી શવાજી એ ત્યાંથી ઉડાવેલો હતો જે આપણા. ઐતિહાસિક. પુસ્તકોમાં પણ ત્યાં લખાયું છે. આવીને તેની પછી હિસ્ટ્રી છે, તે જાણે છે, અને તેનો આનંદ મેળવે છે, અને તમને ખબર જ છે. કે ગુજરાતમાં બીજું સૌથી ફેમસ. ફેમસ એવું હોય છે, તો આપણે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્ટેચ્યુ ઓફ યુનિટી આપણા. ગુજરાતમાં આવેલું છે, અને સ્ટેચ્યુ ઓફ યુનિટી તે લગભગ.
અ ઓક્ટો્બરમાં બે હાજાર તેર માં બનાવવામાં આવેલું હતું તો તેની જે થિયરી છે, તેના લોકોને ઘણી ખબર છે, કારણ કે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયો તો નથી પણ આપણે. ત્યાં જાય છે, તો ત્યાંના આજુબાજુના વિસ્તારમાં ત્યાંથી માહિતી મળી જાય છે, અને. સ્ટેચ્યુ ઓફ યુનિટી બહુ મોટી છે, જેથી સ્ટીલની બનાવવામાં આવેલી છે, અને. ત્યાં એનાં સામાન જ તો આપણે ત્યાંની મુલાકાત જઈએ તો આપણને ઘણી બધી માહિતી મળે છે. કારણ કે ત્યાં લખેલું છે, કે આ મૂર્તિ કેવી રીતે બનાવવામાં આવી છે, અને. કયા કલાકાર દ્વારા બનાવવામાં આવી છે, આ મૂર્તિને બનાવામાં લગભગ અ સાત થી આઠ વર્ષ લાગ્યા હતા. તો આ ઘણું બધું આપણા માટે પેલું કેવાય છે. કે શ્રી વલ્લભભાઈ સરદારની મૂર્તિ બની છે. તો ત્યાં જઈને આપણે મુલાકાત લેવી જ જોઈએ તમેઈ વખત ગયા હતા સ્ટેચ્યુ ઓફ યુનિટી.
હા તમારી વાત. બધા ગુજરાતમાં ગુજરાત. ભારત ન એક સમુદ્ર અને સુંદર રાજ્ય છે, અને આ કૃતિને અને ખુબ સ્થળો જોવા મળે છે. ગુજરાતના સૌથી પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી કે કેવડિયા, પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલ સંપત્તિ છે, તેની ઊંચાઈ એકસો બ્યાસી મી જેના કારણે જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે, અહીં વેલી ઓફ ફ્લાવર જંગલ સફારી અને બોટિંગ અને એન્ડ. ધાર્મિક સ્થળોમાં સોમનાથ વિશેષ મહત્વ અને ભ ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગ માંના પ પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે તેની. કરવામાં આવે છે, અ અરબી સમુદ્ર કિનારે આવેલું આ મંદિર ભ ભગવાન આ આત્મવિશ્વાસ આ વધારવાનો એક છે, અને તેમાં ભગવાન શિવ નું મંદિર છે. પ્રકૃતિ ઉદ્યોગ રાષ્ટ્રીય ઉદ્યોગ ખુબ જ આકર્ષિત છે. એશિયાઈ સિંહો નો વિશ્વન એક માત્ર કુદરતી સ્થળ છે, એટલે ગુજરાતમાં ઘણી બધી સ્થળ હમણાં ચોમા આવે એટલે બેહે પહી વિલસન હિલ પહી વલસાડનુ દરિયો તિથલ પહી પાનેરા પછી વિલસન હીણ પછી મોઢી કોરવર અને ઘણા અન્ય બધા સ્થળો આવેલા છે, જેના કારણે તેઓ ખુબ જ સારી રી અને ફરવા ફરવાનું ગમે છે, કચ્છ રણ ગુજરાતના સા અ શિયાળાને યોજાતો રણ ઉત્સવ વિશ્વ પ્ર પ્રસિદ્ધ છે, પૂર્ણિમાની રાત્રે ચાદી ચાંદનીમાં ચમક તા સફેદ રણ એક અ અવિમાણીય દૃશ્ય ચલકે છે ગુજરાતમાં અનેક હિલ સ્ટેશન આવેલા છે, પા પાટણની રાણી કી કી વાવ વિશ્વ વિખ્યાત છે, મોઢેરાનુ સુર્ય સૂ્ય મંદિર તેની કળા અને સ્થાપ્યતા માટે વિશ્વ પ્રસિદ્ધ જાણીતું છે, એટલે ગુજ ગુજરાતમાં ઘણા બધા એવા સ્થળો આવેલા છે, જેના લીધે વિશ્વ પ્રસિદ્ધ અને સ્થળો આવેલા છે. તે ખુબ જ જરૂરી છે, તેના લીધે આપણે અ ફરવા ફરવાનું કે અન્ય સ્થળો પણ ખુબ પ્રખ્યાત છે. વિશ વિશ્વમાં ગુજરાત એ ખુબ જ અ ઉદ્યોગમાં તે પણ જાણીતું અને ફરવા ફરવા પણ અને ખાવામાં પણ ગુજરાતી થાળીઓ પણ ખુબ જ પ્રખ્યાત છે, અને ત્યાં સૌરાષ્ટ્ર નું ખાવાનું પણ ખુબ જ પ્રખ્યાત છે, સૌરાષ્ટ્રમાં છાસ વગર છા પાણી કરતા છાસ વધારે પી એવું એવું કહેવામાં આવે છે, એટલે આ અંબાજી પ ખોડાળ એવા સ સ્થળો પણ આવેલા છે. ચાલો આપણે આગળ પણ એજ રીતના સ્થળો વિશે વાત કરીશું.
હા, ભાઈ સારું ચાલો તો મળીએ